હલો.
આવે છે અવાજ તમને?
હા તમને આવે છે?
હા આવે છે.
હા તો તમે કોઈ દિવસ ખોટી બસ માં ચડી ગયા હોય એવું બયનુ હતું?
મતલબ કે ચાલતી બસમાં?
હા મતલબ કે તમે ટ્રાવેલિંગ કરતા હોય ને તમારા ત્યાંની બસ જવાની જગ્યાએ બીજી બસમાં જતા રહ્યા થયું એવું થયું તું કોઈ દિવસ? ચડી ગ્યા
એવું તો ક્યારે થયું નહીં, કે બેસવાનું આમાં હોય, ને બીજામાં બેસી ગ્યા હોય. કારણ કે હંમેશા તો થોડ જ ગ્યા. પણ એવું ક્યારે થયું છે કે અ હું બસ નો ટાઈમ થઈ ગ્યો હોય, બસની નજીક પહોંચીને પણ બસ જતી રહે છે. દરવાજો પન ઓપન કયરો હોય, પણ એમાં બેસવા ના પામે. તો અમુક સીન એવા ડેન્જર થઈ ગયેલા છે. જવું હોય છે, બસ મલે ના. ને મલે, તો ત્યાં આગળ પહોંચી ને હજુ તો ચડવા જ જઈયે ને બસ ઉપડી જાય. બસ કંડક્ટર રોકે નહીં, તો એ સમય બો ડેન્જર છે.
હમ્મ. હમ્મ, મારે એવું એક એક વખતે થયું હતું, કે મારે જવાનું હતું બીજું બસમાં જે મારા ગામની છે, ને હું બેસી ગઈ હતી બીજી બ એટલે એમ ઉટાવળ બધા એવુ કે કે, એક ગામની બસ આઈ. તો એ એ જિલ્લાની બસ માં હું બેઈ ગઈ, ને પછી ખબર પડી કે આ છે બીજા ત્યાંની બસ. પછી બેહી ગઈ તો પછી બધા એ કેવુ કે એ ટાઈમે બો જ ભીડ, તો બધા ચડમચડી કરે એટલે મારથી ઉતરાય પણ ના. તો મેં કંડક્ટરની સીટ પર બેહી ગઈ, ને મારા ફ્રેન્ડસ લોકો બધા મારો વિડીયો ઉતારે, કે જો આ ખોટી બસમાં બેહી ગઈ, ખોટી બસમાં બેહી ગઈ. તો ત્યાં બીજા બે ત્રણ છોકરા હતા ન, તે ય હસતા તા કે આ બીજી સુ, આ બીજી બસમાં બેહી ગઈ એમ. એટલે એવું માર તો એક કિસ્સો બયનો તો.
મતલબ કેવું છે, મતલબ કે આપણેે ક્યારેક ક્યાં જવું ને ક્યારેક કઈક કઈ દે તો કઈક થઈ જાય છે, બધું અલગ અલગ.
તમારો સૌથી મજેદાર જન્મ દિવસ કયો હતો?
મારો સૌથી મજેદાર જન્મ દિવસ મારું વીસ વર્ષ થઈ હતી, અને ત્યારે મારુ બર્થ ડે સેલિબ્રેશન મારુ ફર્સ્ટ ટાઈમ થયું તું, એકવીસ વર્ષની એજમાં. તો એ મારો ફર્સ્ટ હતો, એ હું એકવીસ વર્ષ માં . કારણ કે, એમાં એવું હતું, કે બધા હું એકવીસ વર્ષની થઈ, પણ એની પેલા બધાના બોવ સેલિબ્રેશન થયેલા ફેમિલીમાં. મારુ ક્યારેય નહતું થ્યું, ને એવુ હતું કે, ક્યારેય થાય પણ નહીં. પણ જયારે હું એકવીસ વર્ષની ની થઈ તી, તારે પેલ્લી વાર સેલિબ્રેશન થયું તું, મારું. કેક કટિંગના કરતા સમયે મને ખુદ આંસુ આવી ગેયલા, કે હવે હું પણ સ્પેશિયલ છું, પરિવાર માટે. સ્પેશયલ
હમ હમ્મ. મારું તો એવું જન્મ દિવસ હતું, મેં બોહ નાની હતી જ્યારે મારા પપ્ પાએ પેહલો બર્થ ડે સેલિબ્રેશન કર્યો તો. એમાં પપ્પા મારા દિલવારી કેક લાયા તા, ચોકલેટી કેક. તો એ ટાઈમ મને બહુ આનંદ મયળો હતો, ને મારી એ પહેલી બર્ડે હતી. તી, એટલે મને બહુ ગયમીને બીજી પણ ઘણી બધી બર્થ ડે છે, જેમાં તો મને બહુ મજા આઈ હોય. દેવા સારી જ જાય એમ.
હા, એટલે મારી પણ એવું જ છે. બરડે તો દર વખતે સારી જ જાય છે. અને, હવે નહી તો જોવા જઈએ તો ચાર વર્ષથી મારી બરડે જે છે. એવી સ્પેશયલ તો અત્યાર સુધી સાય જ નથી થઈ.
હમ્મ. જો તમે એક દિવસ માટે કાર્ટૂન દુનિયામાં રહો, તો તમે કયું કાર્ટૂન ચૂઝ કરશો.
હ મે કાર્ટુન ચોસ કરીસ ટોમેન જરી અ ટોમેન જરી, ણ કે ફેવરેટ છે, મને જો વધારે ગમે, એમાં જે ઉંદર બિલાડીનું, ચાલી રહ્યું છે કે ક્યારે ઉંદર પકડાતું જ નથી. અને બિગાડીની પાછે ભાગ ભાગ કરે અને જ્યારે પણ ઉંદર ઘૂસ ભલે, બિલાડી થી તો ભાગે છે પણ જ્યારે ઉંદર બીજા કોઈ, પાસે મુસીબતમાં પડે છે જેમ કરીને કુતરા થી તો, તે સમય પ્રોટેેક્ટ કરે છે તોય ભલે ગમે તે દુશ્મન આવી જાય, પણ બીજાની સામે પોતાના દુશ્ મન ને નીચે નહી નમવા દે.
બરાબર
હવે મને વધાયો,
મને તો એવું કાર્ટૂન કોઈ કે તો મે એક તો પેલુ એમાં જઈશ કે પોકેટ મની મળી જાય, એ હું ડોરીમોન જ જાતે બન, પછી બીજું અમે નાના હતા ત્યારે અમે બાર્બી વાળો શો જોતા અને, ની બાર પરીઓ આવે, એ પરી એવી મસ્ત એમ બધું ઉડતી હોય એમ બધે જઈ શ મારે એકવાર એવુ છ ફરી વળું, એવું છે.
હા
જો બધા અ તમ જો મન્જે, જો તમને એક દિવસ માટે શિક્ષક ને હોમ હોમવર્ક આપવાનો મોકો મળતો તમે શું આપો આપશો
અ શિક્ષક બનીને હોમવર્ક આપવાનું હોત તો
જો તમારે તમે તમે તમારા શિક્ષક ને હોમવર્ક આપવાનું હોય તમારા શિક્ષકને હુ હોમવર્ક આપો એમ
શિક્ષકને હોમવર્ક જો આપવાનું હોય તો મેં તો એ જ હોમવર્ક આપું કી તમે અમને હોમવર્ક ના આપતા, શિક્ષકો લોકો આપણને કેટલો હોમવર્ક આપે, જે કરીને હાલની જે જનરેશન જોવા જઈ એમાં તો કેટલું લેઈશને વું હોય છે. તો આપણે શિક્ષકોને એજ કહી બસ આ બસને લેશન આપવાથી કઈ જરૂરી નથી તમે એ લોકોને એવી એક્ટિવિટી કરાવે કે લોકોને હોમવર્ક કરવાની જ ના જરૂર પડે તો એવી શી એ લોકોને એવું હોમવર્ક આપીશું કે તમે એવું એ લોકોને શીખાડો
જો મને એવું કે તો મેં તો એમને પહેલા તો એક હજાર વર્ષ સ્પેલિગ લખવા આપુ, ને પછી જો ના લખે તો હું એમને પનિશમેન્ટ આપું ને એક હજાર વાર સ્પેલિંગ એક કલાક માં જ લખવાના એવું ઇમ્પોસિબલ ટાસ્ આપુ ને પ છી ને પનિશમેન્ટ આપું મે એવું કરું
બરાબર છે. તમ રાજસ્થાન લોકોને આપવાની,
એટલે એવું છે હા જો તમારે આખો દિવસ ઊંધા કપડા પેરવાના હોય, તો તમે કયા કપડા પહેરો
એવા
તમારે આખો દિવસ ઊંંધા કપડાં પહેરવાના હોય ને તમે કયા કયા કપડાં પહેર ઊંધાં ઊંધા
ઊંધા કપડાં પહેરવાના હોયે
હા
હા એવુ એમ તો જો જો તો ઊંઢા તો કઈ કપડા જ નહી પહેરવા ના પસંદ હોય એમાં એવું બની શકે ક્યારેક પસંદ હોય તો ઊંધા તો કઈક ના પસંદ હોય તો એ ઊંધા હોય મારા માટે કોઈ કપડાં જેવા નથી તો મને ના પસંદ હોય અને બધા જ કપડાં પહેરવાના ગમે બધાજ રીતના કે આઉટફિટ બધા સારા હોય શોર્ટ છેને લોંગ હોય કે ટ્રેડિશનલ હોય કય પન
જો મને એવુ ઊંધા કપડાં પહેરવાનુ કે તો મે જે ટૃવઝાર આયા નીચે પહેરવાના તૈને મેં ઊપર પેરી દવ નીચે તે ટી શર્ટ આવ ને તેને મે શોટ બનાવી દઉં એટલે એ રીતે ઊંઠા કપડા પહેરું સોક્સ સોક્સતે ના પહેરું અલગ અલગ જાત ના ને ભાત ભાત ના શોક પેરુ સાતે સાત કલરના એવું કરૂ
હા તમે હાલની જનરેશનને જેને શું સલાહ આપવા માંગશો કે હાલના જનરેશન કેવી છે તો એમાં નેગેટિવ પોઝિટિવ કઈ પોઈન્ટ તમે કહીશો તમારી રીતના
હા મેં કહી શકું ને આ જનરેશન છે તેમાં બધાને સક્સેસ છે રાતો રાત જોડતી હોય કે મને અવડેને અવડું સક્સેસ મળી જાય અવુ પોસિબલ નહી પછી એ લોકો ને એવું છે કે બધા નું દેખા દેખી ઈજોઈને એમ થાય કે મારે પણ આવું જોવે છે કે મારે પણ આવ ફોન જોવે છે કે મારે પણ આવી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ રીલ હોય જોઈ રીલ તો બની પણ જાયને પોસ્ટ એમ એવ લોકો એ લોકો જેવું માંગે બીજા જેવું થવા માંગે પણ પોતાનું ઓરિજિનલ નહી રાખતા બધાની કોપી કોપી કરવા માંગે છે આજની જનરેશન નો ફાયદો એ છે કે અમે હમણાં કેવું કે સ્ત્રીઓને પોતાના પણ ફાઈનાન્શિયલ કેવું કે ઉભું રહેવાનું એવું ખોટું નહી માનતા પછી હવે આ જન એ કલર એવું નહી માનતા આ ધોરોછે આ કાળો છે એવું નહી બધાને ઈક્વલ માને છે કે જે હોય તે બધા મનુષ્ય છે ને બધાને હક છે કે આવી રીતે પોતાની પર ઉભા રહેવાય કેમ કે પહેલાની કેવું સેલિબ્રિટીમાં એવું રાાગતા હતા પણ તો મસ્ત બોલો સેલિબ્રિટી એના મોડલ પણ બો સારા હોય છે એટ હમણાં ની જનરેશન કેવું કે શોર્ટકટ કી વધારે ખોટે એક બાબતે હાર હોય છે ને એક બા ખરાબ હોય છે કે શોર્ટકટ ઇ હોધે એટલે આપને નવા નવા ટેકિકને બધું મળે પણ ઇ તે જ આપણે આસું થ જઈએ કે આપણને કામ કરવાનું વધુ ગમે કેવું તેવું પછી આજની જનરેશન વહેલી વેલી ડિપ્રેશન માં જતી રહે પછી એમને એન્ઝાયટી આ આવી જાય એને કેવું સહનશીલતા બઉ ઘટી ગઈ છે આજની જનરેશનમાં સહન કરવાની વસ્તુ નઈ ને ક્રોટોલેશન પણ નહી જે જોવે તે જોવે જ ખાલી બસ એવું
હા ઇતો છે જ વરી
તમે બોલો તમારા માટે હું છે કેવું છે ને આજની જનરેશન માં હું હ બહ ફૂલ બનવાના ચક્કરમાં પોતાના ધર્મને છોડી દેને ગલત કદમ થાય કે પગ મન પપ્પાને કઈ સમજે જ ના એમ એવું
હા તોકે એમાં એવું છે કે મતલબ કે લોકોને ખાલી એકબીજા નુ જોઈને જ કરવું છે ત્યારે તે લોકોને ખબર જ પોતાના સપના શું છે ને એ જાણવાને એ લોકો પ્રયત્ન નહીં કરતા હા ત્યા અમુક સમય રયમયને લોકો એ જ વિચારસે કે સામે વાળા નું જે સપનુ છે એ જ સપનુ મારૂ છે તો એ જેની પાસે ફરવા જતુ અને ક્યારેક ગમે ત્યારે કદમ જો ખોટો પડી જાય છે તો ત્યારે પછી સામેવાળા વ્યક્તિ ને પણ ખોટો માને છે ત્યાં વ્યક્તિ પણ ખોટો છે પણ નથી ત્યાં એટલે પોતાના કારણેને બીજાને પણ ખોટો માને છે ત્યારે એને એના સપના જ નથી જોયા અને આ ભાગ દોડ તમે જે કીધું કે એકબીજા નો મતલબ કે કમ્પેરિઝન કરે છે ને આતે શોર્ટકટ અપનાવા જાય છે તો શોર્ટકટ ના ચક્કરમાં એ લોકો કેટલું બધું ગુમાવી રહ્યા છે. એની સાથે સાથે લાઈફ એન્જોય કરેલી એ શોર્ટકટ ના રસ્તા લોકોને ખાલી સક્સેસ જેયે તો અહિયાં કે અહિયાં પણ એ સમય દરમિયાન પોતાની ખુશી શું છે. ક્યાં કરવું છે, શું કરવું અને કે ચિંતા કરવું એ બધું ભૂલ જાય છે, અને સારું જોવા જઈએ તો એક સારું પણ છે, કે અમુક, સારા અને જેઈને પણ અમુક શીખે છે, મતલબ કે સોશિયલમીડિયામાં અમુક સારા વ્યક્તિઓને જોઈને અમુક સારું શીખે છે, તો અમુક જનરેસન સારી પણ છે, ને અમુક જનરેસન ખરાબ પણ થઈ જાય છે.
બરાબર છે, અ તો હ શું કેમ જરૂરી છે, ને તમે છેલ્લે પેટ પકડીને ક્યારે હસ્યા હતા.
અ હસવું જરૂરી એટલા માટે છે, કે આપણા પહેલું તોએ આપણા મન શાંતિ આપે જ્યારે હશીયે ત્યારે, અને શરીર માટે પણ સારું જેટલું ટેનસન હોય એટલું શરીર બગડે, તો ખુશી બહુ સારી વાત છે, અને અને ક્યારે ખુલીને હશીતી એવા કેટલાક મુમેન્ટ મારા ફેન્ડ સાથે મારા પર્સનલ વ્યક્તિઓ સાથે છે તો ક્યારે મે એવું હસી છુ મતલબ પડશે ને સૌથી બધા મારા ફ્રેન્ડ આગળ. કેમાં હું હસી શકું છું
બરાબર, મારી માટે પણ એવું જ છે, કે જીવનમાં ભલે દુઃખતા આવાનુ છે, કારણ કે દુઃખ વગર તો સુખની અનુભૂતિ આપણને ખબર જ નહી પડતા સુખ કોને કહેવાય, પણ આપડે જીવનમાં ગમે એવું થાય પણ પોતાના મોઢા પર એટલું સ્મિત હાસ્ય રાખવું જોઈએ, નહીં આપડે હસવા, થી એક એવુ અ સાયન્ટીસ્ટ પાસેથી હાભળ્યું છે, કે હશીયેને તો આપડા મગજમાં એક હાર્મોન રિલીઝ થાય એનાથી આપણને જે કઈ ટેન્શન આવતી હોય કાતો પછી એવું કેજે માણસ હસ્તા હોય નેએ હંમેશા જાળા હોય એટલે આપણે એ શરીરમાં લોહી લોહી પણ એટલું જ બને કે આપડે જેટલું હશે ને એટલું સારું,
હા, હા એટલે એવું જ હોય છે, આપણે હંમેશા હસતા રહીએ એ સારું છે.
હાતો આપડી મિનિટ પટી ગઈ છે, મુકીએ ફોન
હા